હલો
હલો
કેમ છો
બસ મજામાં બોલો તમે કેમ છો?
હા હા બસ જો હમણાં સ્વિમિંગ કરીને આઈ રોજ પાંચથી છ સ્વિમિંગ જાઉં છું
હા હા સ્વિમિંગ તો બહુ સારી એક્સરસાઈઝ કહેવાય.
હા મારે શું છે ની પેઇન છે એટલે ડોક્ટરે કીધું કે સ્વિમિંગ તરોને તો ઉપર તમારે વજન ન આવે બાકી બીજી કોઈ એક્સરસાઇઝ કરીએ નેતો એની ઉપર આપણા આખા શરીરનું વજન આવે પણ સ્વિમિંગ કરીએ ને તો એની ઉપર વજનના આવે ને તો એક્સસાઈઝની એક્સસાઇઝ એમાંય તમે આ ગરમી જુઓ તો આપણને એમ થયા આમ પાણીમાં કલાક પડ્યા રહીએ સ્વિમિંગ કરીએ ને તો આમ ઠંડક થાયને મજાયે આવે અને આપણે રિલેક્સ ભી થઈ જોઈએ એટલે હમણાં અમે છે ને એપ્રિલ મહિનાથી સ્વિમિંગ ચાલુ જ રાખ્યું છે મને એમ કે જુલાઈ વરસાદ આવ છે ને તો ઠંડક થશે તો બંધ કરીશ પણ વરસાદએ નથી આવતો હજી મેં કન્ટિન્યુ રાખ્યું છે મારું સ્વિમિંગ તમે કંઈ કરો છો એક્સરસાઇઝમાં
સ્વિમિંગ તો પણ સાચે બહુ સારી એક્સરસાઇઝ છે, હું થોડા ટાઈમ પેલા કરતી તી. કારણ કે, એમાં આખા શરીરને એક્સરસાઇઝ મલે હાથની એક્સરસાઇઝ થાય પગની થાય. પ્લસ બ્રિધિંગ એક્સરસાઇઝ પણ એમાં ઘણી સારી થાય. તો આ વખતથી મેં પણ વિચાર્યું હતું, કે ચાલુ કરું પણ હમણાંથી મને મેળ નથી પડ્યો. તો હવે હું યોગા ક્લાસમાં જાઉં છું.
હું.
કે અમારા ફ્લેટમાં જ છે, એક બેન છે, એજ યોગા ક્લાસ ચલાવે છે. તો એ બધું જ કરાવે અમને કે શરૂઆતમાં થોડું પ્રાર્થના થાય. પછી થોડાક સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ કરાવે હાથની, પગની, ખભાનું ગળાનું સ્ટ્રેચિંગ ને કરાવે. પછી થોડા અઘરા આસનો કરાવે પછી જ છેલ્લી પંદર વીસ મિનિટ પ્રાણાયામ હોય અને છેલ્લે મેડિટેશન કે સવાર સાંજ કરાવતા હોય તો એમાં પણ એકદમ આપડણે રિલેક્સ થઈ જઈએ બધા બોડી પાર્ટસને આપડે સ્ટ્રેચિંગ સારું મળે થોડી આપડામાં ફ્લેક્સિબિલિટી આવે. તો યોગાના પણ ફાયદા તો ઘણા બધા છે.
હા હું છે ને સ્વિમિંગ પેલા મે ભી યોગા જોઈન કર્યું તું અમારે છે ને બધા અલગ- અલગ બોડી પાર્ટ્સ ઉપર. કોન્સન્ટ્રેટ કરે જો સપોઝ કોઈને નીનપેઇન હોયને. એ લોકો અમને ઓલુ. વસ્ત્રિકાવાળું કરાવવા આસન પછી સવાસનના અમુક સ્ટેપ એવી રીતે કરાવે. પછીની પેનમાં જાનું બસ્તીવાળા જે અમુક- અમુક આસન છે એ કરાવે. પછી ધનુરાશન ભી એમ કે કે નીપેન માટે બહુ સારું એજ રીતે જો તમને કમળનું પેઇન હોય તો એના સેતુ બંધાય. આસન અમને કરાવે કમર માટે પછી તમને ખબર હોય તો પવનમુક્તાસન પેટમાં આપણને કંઈક હોય તો પવનમુકત. સનના આસન કરાવે હલાસન કરાવે. પછી એવી રીતે અમારે છે, ને અમુક અમુક બોડ કોઈને ખભા એવી રીતે હોય. તો તમને ખબરતો તાળાસન કરાવે વૃક્ષાસન કરાવે. ત્રિકોળસન કરાવે એટલે અમારે એવી રીતે દરેક શું બોડી પાર્ટસ ઉપર એ લોકો ખુદ ધ્યાન દઈ ને યોગા અમને કરાવતા તે મેમ અમારા બહુ સરસ હતા. એવી રીતે બધા તમારા શરીરના બધા પાર્ટ્સની ત્યાં સરસ એક્સરસાઇઝ થઈ જાય કે ભઈ પેલા નેક નેકની કરાવે કોઈને નેક પેન હોય. તો નેકની એક્સરસાઇઝ પછી સોલ્ડર પછી કમર પછી ની ને લાસ્ટમાં એન્કલ અમારે એવી રીતે યોગામાં કરાવતા તા એટલે બહુ મજા આવતી તી અમે લોકો એ આખું ગ્રુપ અમે સાથે દસ જણનું હતું બધા સાથે મળીને અમે યોગામાં જતા તા એટલે તમારે બી કરાવે ને એમ અમારે બી જુદી રીતે કરાવતાતા પણ એમાં બવ હવે તો ઓનલાઈન ક્લાસ બી યોગાના બહુ સરસ થાય છે તમને ખબર હોય તો હલો
હા ઓનલાઈન ક્લાસ તો થતા જ હોય છે. પણ એ જે બધાં સાથે રહીને આપડે ક્લાસ કરીએ ને યોગાના ક્લાસ માં જઈએ એમાં વધારે મજા આવે અને એમાં બીજા બધાંનું જોઈએ કે લોકો કેવી રીતે કરે છે. બીજાનું બોડી આપણને જોઈને ખબર પડે કે આ વ્યક્તિ કેટલી ફ્લેક્સિબલ છે. કે એનું શરીર કેટલું સારી રીતે વળે છે. કે માની લો કે ઓમ નું ઉચ્ચારણ કરાવડાવે
ખબર પડે કે આપણે દસ પંદર સેકન્ડ માટે કરી શકીએ. પણ બીજા કોઈ હોય આપણે આપણાથી વધારે અ સેકન્ડ માટે અ શ્વાસ રોકી શકે કે લાંબું અ ઓમનું ઉચ્ચારણ કરી શકે‌. તો એ બધી બાબતોથી ખબર પડે કે હજી આપણે આપડામાં કેટલો સુધારો કરવાનો છે. કે કેટલું સારી રીતે આપણે હજી આના થી પણ વધારે સારી રીતે કરી શકીએ એ ખબર પડે. અને જયારે બધાં એક સાથે કરતાં હોઈએ ને તો અ આસનો કરવામાં અને એમાં મજા પણ ઘણી આવે. અ એકબીજાનું જોઈ જોઈને શીખીએ કોક વાર મેડિટેશનમાં પણ એવી રીતે કરે કે સરસ કપૂર નો ધૂપ ચાલુ કરી દે એમના રૂમમાં પછી એકદમ શાંત ને એવું મ્યુઝિક હોય કોઈ એકદમ અ મગજ ને એકદમ શાંતિ મળે એવું એકદમ શાંત મ્યુઝિક વગાડે. પછી અ અગરબત્તી કે એવું કંઈ કરે એકદમ જીણી લાઈટ ચાલુ રાખે. અને એ જે મેડિટેશન અ આપણે કરીએ. તો એવું લાગે કેટલું બધું રિલેક્સ થઈ જવાય એટલું બધું સારું લાગે આ આપણને કે અ ઘરે આઈએ ને પછી એવું લાગે કે આપડામાં એનર્જી વધી ગઈ હોય એવું લાગે કે આપણેે એકદમ ફ્રેશ લાગીએ. કે આખા દિવસનો આપણો જે થાક હોય ને એ આ ટાઈપ નો મેડિટેશનને કરીને આપણો થાક ઉતરી જાય તો યોગામાં એ બાબતની તો એ વાત તો સારી જ છે કે આ બધું કરવાથી તાજગી પણ મળે છે. અને શરીરમાં ફ્લેક્સિબિલિટી પણ આવી જાય છે.
એ વાત તમારી એકદમ સાચી પ્લસ હવે તો તમને ખબર હોય તો આજ જે મેડિટેશન ધ્યાન કરાવે એમાં આપણા શરીરના કંઈક સાત ચક્રો હોય છે. એને આખું અંદર ધ્યાન માં ઉતરીને એને ખોલવાની તમને ક્રિયાઓ એ લોકો શીખવાડે છે. આ શ્રી શ્રી રવિશંકર ના અમુક એવી રીતે પોગ્રામ હોય છે. સુદર્શન ક્રિયા અને પછી એવી રીતે તમારા શરીરમાં સાત ચક્ર હોય છે. એને ખોલવાનું એલોકો કરાવે છે‌ એટલે એ બી યોગામાં એક ધ્યાન મેડ રીફેનનું બહુ સરસછે. બસ તમને ખબર હોય તો હમણાં તો એરોબિક્સ બહુ ચાલ્યું છે. કે મસ્ત મ્યુઝિક સાથે બધાં એક જ તાલમાં. એક્સરસાઇઝ કરે અમારે લોકોને એવી રીતે અઠવાડિયાનું વર્કશોપ હતું એરોબિક્સ નું અમે લોકો આખું ગ્રુપ ગ્યા તા. ખરેખર એરોબિક્સમાં તમને બઉ મજા આવે. હું તો તમને કઉ છું, નવરાત્રીના જે ગરબાની પ્રે ક્ટિસ થાય છે ને, એ બી એક ટાઈપની એક્સસાઈઝ જ છે ને. એમાં બી સું છે, મ્યુઝિક સાથે તમારા આખા શરીરનું મુમેન્ટ થાય. છે એટલે મન લાગે આજે ગરબા છે, એરોબિક્સ છે. ડાન્સ છે, એ બી એક ટાઈપનું એક્સસાઇઝ જ કેવાય. કેમ, સાચી વાત ને મારી.
હા, એકદમ સાચી વાત અને હવે તો આમે પેલા ગરબા ખાલી નવ દિવસ લોકો અ ગ-ગાતા અતા. પણ હવે તો જૂન, જુલાઈ થી ગરબાના ક્લાસીસ બધે જ ચાલુ થઈ જવા માંડ્યા છે એટલે ત્રણ થી ચાર મહિના
ઘણા બધા લેડીસ એવા હોય છે, જે ગરબા ક્લાસમાં જતા હોય. તો એક કલાક તમે રોજ આવી રીતે ફૂલ સ્પીડમાં અને અલગ-અલગ સ્ટેપ સાથેને ગરબા રમો. તો તમારી ખાસી બધી કેલરી બન થાય. તમને ખાસુ એવું સ્ટેમિના જોઈએ, રોજના એક-એક કલાક. તમને ગરબા રમવા હોય તો, ત એ તો બઉ સારી એક્સસાઇઝ છે જ ગરબા. અને એરોબિક્સ પણ બઉ સારી વસ્તુ છે. પણ મને એવું લાગે કે, દરેકે પોતાના શરીર પ્રમાણે પસંદ કરવું જોઈએ કે, કઈ એક્સસાઇઝ કરવી જોઈએ મટલબ અમારા અપા મેન્ટમાં જ એક-બે જણા છે, જે લોકો એરોબિકસ ને ઝૂમ્બાને એવું જોઈન કર્યું તું. પણ હતું એવુ કે એમનું શરીર થોડુ ભારે અતું. તો અવે ત્યાં તો એ લોકા આવી રીતે પર્સનલ ટ્રેનિંગ તો આપતા ના હોય. કે મ્યુઝિક ચાલુ કરી દેને, બધા એક સાથે ડાન્સ આમ સ્ શરૂ કરી દે ને એક્સસાાઈઝ શરૂ કરી દે. તો એ બેનને એવું થયુ કે, બે-ત્રણ મહિના ગયા પસી વજન તો ઘટ્યું થોડું. આ બધું કર્યા પછી પણ એ એવુ કેતા અતા કે, મારો ઘૂંટણનો દુખાવો વધી ગયો. કે મને પગમાં દુખાવો થઈ ગ્યો ને એટલે મેં છોડી દીધુંને
હા, એ હું તમને. હા, મેં તમને સ્ટાર્ટિંગમાં એજ વાત કરી ને. કે ની પેન વાળા છે, હેવી બોડી વાળા છે એ જો એક્સસાાઈઝ કરે ને, તો બધું એમનું વજન ની ઉપર આયી જાય. જ્ય્યારે અમે સ્વિમિંગમાં શું છે, કે આપડા નીં ઉપર આપડણે શરીર નું વજન નથી આવતું. ને પ્લસ તમારા આખા બોડી ની એક્સસાઇઝ સ્વિમિંગમા થાય છે. એટલે હેવી બોડી હોય, ની પેન હોય એ લોકોને આ ઝુંમ્બા, એરોબિક્સ એ બધું કામ જ ની કાણ કે, ફૂલ સ્પીડમાં એ લોકો જમ્પ કરે ને એટલે લોકો ના શરીર ન આખું વજન ની ઉપર આયી જા એટલે તમે કીધું ને પ્રોબ્લેમ તો ઝુંમ્બામાંને એમા રેવાનુ જ. એટલે હેવી બોડી વાળાન તો ડોક્ટર બી ના પાડે છે, કે તમે સાદા યોગા કરો, પ્રાણાયામ કરો, સ્વિમિંગ કરો. હા, તમે થોડુ વોકિંગ કરો ને થટીસ મિનિટનું, ફોટી મિનિટનું ત એ બી ઘણું સારું છે, ભલે તમે સ્ સ્-પીડમાં જોગિંગ ના કરો. પણ તમે રોજ સવારે કુંણા તડકામાં વિટામિન ડી બી તમને મળે. અને અડ્ધો કલાકે ચાલીસ મિનિટ તમે સાદું વોક કરો ને, તો એનો બી તમને ઘણો ફાયદો મળે ષે.
હા વોકિંગ તો સારી એક્સરસાઇઝ છે જ તો સૌથી સારું કે તમે સવારમાં વેલા ઉઠીને જે વોક કરો ને એના સૌ થી વધારે ફાયદા મળતા હોય, કારણ કે ત્યારે હવાઈ ચોખ્ખી હોય કારણ કે સાંજ પછી જો આપડે ચાલવા ની કડી એવું હોય ને તો પ્રદુષણ વાળી હવા હોય. અને આપડે પણ આખા દિવસનું બધું કામ કરીને કે દોડાદોડી કરીને થાકી ગયા હોઈએ, તો આપણામાં પણ એનર્જી એટલી ના હોય. તો સાંજે ચાલુ એના કરતા મને એવું લાગે જો સવારના ટાઈમમાં આપડે વો કિંગ કરવાનું રાખીએ તો એ વધારે આપણને ફાયદો કરી શકે. અને સાથે સાથે પ્રાણાયામ પણ એટલા જ જરૂરી છે. કારણ કે અહ માનતિક શાંતિ પણ મલે. આપડું જે બ્રિદિંગ છે, આપડા ફેફસા ને પણ વધારે પ્રમાણમાં ઓક્સિજન મળી રહે. એ પણ એક ખાસ વસ્તુ છે. તો વોકિંગ કરવાનું કે પ્રાણાયામ કરવાના કે એ બધાને આપ આપડે રોજ બરોજ નું આપડી જે પ્રવૃતિ છે ને એમાં બધું આપડે અહ ઇન્ક્લુડ કરવું જ જોઈએ.
એકદમ સાચું. અત્યારે તો બધા છે ને અમે લોકો આવી રીતે પાર્કમાં વોક કરવા જઈએ ને તો બધી જે છોકરીઓ કોલેજની હોય છે ને, સાયક્લિંગ હમણાં સાય કલિંગનો જ ટ્રેન્ડ ચાલ્યો છે તમને ખબર હોય તો. બધી છોકરી છે ને મોસ્ટલી સાયક્લિંગ કરતી હોય છે. તો સાયક્લિંગમાં બી એક સરસ એક્સરસાઇઝ પગડે થાય છે. કારણ કે હાથની એક્સરસાઇઝ એમાં પગની મુવમેન્ટ બહું સરસ થાય. એટલે મને લાગે કે કોઈ બહુ ચાલી શકતું ના હોય ને ના ગમતું હોય ને તેના માટે સાયક્લિંગ અત્યારે સારો બેસ્ટ ઓ પ્શન છે વોકિંગની બદલામાં. તો તમે એ બી કરી શકો છો. એના બી ઘણા બધા ફાયદા છે તો ડોક્ટર બી તમને કહે છે કે તમે ઘણા મોટા મોટા ડોક્ટર બી અમારે તો સવારે એ વસ્તુ કરતા હોય છે, પાર્કની સાઈડમાં જે આખો પાથ બનાયો છે ને એના ઉપર.
હા એ સાચી વાત છે, સાયક્લિંગ પણ થાય તો આજે આપણેે વાત કરીએ એ પ્રમાણે સ્વિમિંગ છે, યોગા છે, વોકિંગ છે સાયક્લિંગ છે, ઝૂમબા એરોબિક્સ છે આપડા શરીર પ્રમાણે અને આપણને જે ફાવતું હોય એ પ્રમાણે આપડે કોઈને કોઈ કસરત તો કરવી જ જોઈએ. ચાલો ત્યારે તમારી જોડે વાત કરીને બઉ જ મઝા આઈ. ચાલો આવજો.
આવજો.